અે રાધે.
અરે હું, તો મજામાં છું તમે મજામાં છો.
હા, હું પણ છુંજું બતાડો.
હા, ક્યા તમે તો ફોન નથી કઈ મળતા નથી. ક્યા ખોવાઈ ગયા છો, કઈ દુનિયામાં રહો છો.
ભાઈ અહં ત્યાન નથી ખોવા. આ જોને વેકેશન પડ્યું તો બધા અ છોકરાઓ કે અહિયાં ચાલો અહિયાં ચાલો તો આમ તેમ બ જતા હતા હવે ગાઉ જઈ આવ્યા એના દાદા દાદી ને મળાવ્યા આવ્યા છોકરાઓને વડીલો ને મળવું પણ જરૂરી છે ને.
અને જો ને દાદા દાદી હોવા તો કેટલી નાસીબ ની વાત છે ને મતલબ દાદા દાદી નો. નાના નાનીનો પ્રેમ. તો છે ને છોકરાઓને મળવું જ છે. જોઈએ. અને વડીલો ઘરમાં હોય ને તો. કેટલું ઘર પણ હરિય ભર્યું લાગે અને કેટલું સારું લાગે. આને
હમ સાચી વાત કધી તમે આમ.
અને છોકરાઓને દા.. દા. દાદી નાના નાની પાસેથી છોકરાઓને સારા એવા સંસ્કાર.
સંસ્કાર મળે છે સાચી વાત કીધી આ પણ તમે. વડીલ હોવું તો ઘરમાં ખુબ જ જરૂરી છે એમ.
બિલકુલ અને છે ને બધા. બધા વડીલોનું ધ્યાન પણ આપણે ખૂબ સારી રીતે રાખવું જોઈએ ઘણી જગ્યાએ મેં એવું જોયું છે ને. કે લોકો બુઝુર્ગો ન વ. વડીલોનું ધ્યાન નથી રાખતા એમને ખબર આવી રીતે વૃદ્ધાશ્રમમાં મૂકી છે તો.
હા બઉ ખોટું કરે છે આ તો મને જરાય નથી ગમતી. નથી રાખવાતું તો ઘરમાં રાખો ને એમને એ લોકો શું આપણને અડચણ કરે છે ઉલટા એમના છત્રછાયામાં આપણેે પણ મોટા થઈ જાય આપડા છોકરાઓ મોટા થઈ જાય. સારા સંસ્કારો મળે છોકરાઓને. અને આપડે આજે આપ. આપણે આપણા વડીલો જોડે આવું કરીએ તો કાલે કોઈ આપણા જોડે આવું કરશે.
બિલકુલ અરે જેીમ.
હમ.
મા બાપે ચાલતા શીખાડ્યા તમને લખતા શીખવાડ્યા તમને એટલા કાબિલ બનાવ્યા કે આજે તમે તમારા ફગ પર. તમારો પરિવાર લઈને ઊભા છ આજે જ્યારે એ જ મા બાપ વૃદ્ધાવસ્થામાં આવ્યા તો આજે મતલબ તમારે મા બાપની સેવા. જોઈએને ઘણી જગ્યાએ છોકરાઓ શું કરે મા બાપને. થી કાઢી મૂકે એમ. સાથે કેટલો દૂરવ્યવહાર કરે અને ઘણી જગ્યા તો મિલકતમાં લઈને. પણ કેટલા ઝઘડા કરે. એમને ખાવાનું નથી આપતા. એમને સાથે. સાથે કેવું નોકરો જેવું કરે છે તો આ બહુ ખોટું કરે છે.
હ અમુક જગએ તો મેં પણ એવું જોયું છે કે વડીલોને ફક્ત આના માટે પોતાની જોડે રાખે છે કે એ એમના છોકરાઓને ટ્યુશન થી સ્કૂલ થી આવર જવાનું કામ કરી દે ઘરના નાના મોટા કામ કરી દે એના માટે રાખતા હોય છે. કે એ લોકો કઈ વેકેશનને જાય તો પછાતથી છોકરાઓ નું ધ્યાન રાખવું ઘર નું ધ્યાન રાખવું લોકો કરી લે.
તમે આ વાત બિલકુલ સાચી કરી. મોટી મોટી સિટીઓમાં છે ને આવું જ ચાલે છે કે ત્યાં જો એ તો જલ્દી નોકર કે આયા મળતા નથી અને પૈસા ભી બહુ માગે. તો અમુક લોકો છે ને એવી રીતે એમના ઘરના જે વડીલો છે. છે ને એમને આવી રીતે તે જ વર્તે છે રા તા હોય. છે ઘરમાં કે બસ આ ઘરનો દેખ ભલ કરી લઈ છો. છોકરાઓ સાચવે લે બસ એ. એમના છોકરાઓની બેબી સિટિંગ કરવા જ એમના વડીલોને રાખ હોય છે મેં ઘણી જગ્યાએ આ વસ્તુ જોઈ છે પણ આવું તો નાચ કરાય આજે તમે તમારા મા બાપ સાથે ત્યાં આવું વર્તન કરો છો. તમારા છોકરાઓ બધું જોઈ રહ્યા છે. છે. તો ભગવાન નહી કરે કાલ ઉઠ થીને એ પણ તમારી જોડે આવું જ કરશે.
હા. સાચી વાત કીધી તમે.
અરે વડીલો તો કેવા ભગવાન ના આશીર્વાદ રૂપ હોય જે ઘરમાં વડીલ હોય ને એ ઘર તો કેટ તું મતલબ સ્વર્ગ જેવો
હા એ વાત ખરી તમારી. જેવું હોય છે વડીલ તો એ શું કે છે એક ઘરનું મોટું વૃક્ષ છે એ તો કે એના છાયામાં આપણેે બેસી રહીય છીએ છે કે નહી.
બહ સારી વાત કરી આપણા વ વડીલો આપણું ઘરનું એક વૃક્ષ જ છે તો અને એ એની છાયામાં આપણે કેટલા એટલા સારી રીતે મહેફૂસ રહીએ છીએ આજે એ આપણે નાના હતા તો આપણા મા બાપે કેવી સારી રીતે આપણને ઉછેરી એ જો એ પણ આવું કરતે કે ના તમે તો નથી ગમતા તમે તો અમને હેરાન કરો છો અને આપણને તડછોડી દે તે તો આપણી હાલત શું થાય?
શું થતે સાચું કય્યું તમે આ વાત.
તો આજે માં રાખી કે રાતભર જાગી જાગીને એક દીકરાની સેવા કરે. એ પથારી ગીલી કરે તો પોતે તે ભીનામાં સૂઈ જાય એના દીકરાને એની સંતાનને સૂકામાં સડાવે અને એ જ સંતાનો મોટ ને મા બાપને બહુ જ રૂપ ગણે છે ઘરમાં એમને એક સામાનની જેમ વર્તાવ કરે છે તો બહુ જ
હા એ મે મે પોતે કેટલાક ઘરોમાં આવું જોયું. કે એ લોકોને છે ને નોકર ને જેમ રાખે છે એ લોકો માટે સુવા માટે અલગથી કમરો નથી હોતો અને કોઈ કોઈ જગા તો એ લોકો ખબર તમને વારા પણ કાઢે છે કે બે મહિના દાદી તારી પાસે દાદા મારી પાસે પછી બે મહિના પાછી દાદા તારી પાસે આવી તો કઈ કરાય કઈ એ લોકો આમ તેમ આ ઉમરે એ લોકોની કઈ ફરવાની ઉંમર છે.
આવું નાચ કરાય ને આ ઉંમરે પોતાના જીવનસાથી તમે દૂર કરો એનાથી મોટું બાપ તો કોઈ નથી અને આજ આપણે જ્યારે નાના હતા ને મા બાપ આપણી સાથે એવું કરતે કે છ મહિના તમે બહાર રહો ને છ મહિના અમે તમને રાખીશું તો આપણી આપ આપણે આપણા પણ શું ઊભી તે એ એ તો વિચારો આજે આજે મા બાપ ઘરડા થઈ ગયા એમને ઓછું દેખાતું થયું ઓછું સંભળાતું થયું. તો આજે આપણી ફરજ છે કે આપણે આપણા મા બાપને એમની સેવા કરીએ આજે તમે જોઓ ને કે કેટલા વૃદ્ધાશ્રમો છે કે આજે બા છોકરાઓ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે અને એ વૃદ્ધાશ્રમમાં એવા કેટલા મા બાપ કોઈ કોઈને જાણતા નથી છતાં પણ કેટલી સેવા કરે છે એ મા બાપ અને
હા જોયું છે મેં આ તો અને આવું બધું કરવું પણ ન જોઈ કેટલો પાપ લાગે છે આપણને આ બધું કરતા હે ને. એ આપણને જન્મ આપે છે આપડે આટલી સેવા કરે છે અને મેં અમુક જગા એવી પણ જોયું છે કે જેમ ઉંમર થાય તો કેમ માણસ કઈ વસ્તુ ભૂલ તો થઈ જાય છે. અમુક વસ્તુ એમને ઓછી ખબર પ પડવામાં આવે તો કેવાય એમ લોકો માટે ચીડાઈ પણ જાય છે ચિલ્લાવી પણ દે છે એ લોકો ઉપર. હા તો એવું પણ નહી કરવું જોઈએ ને આજે એમને નથી દેખાતું નથી સમજ એ ભૂલી જાય છે કઈક વસ્તુ તેને એના ઉપર ચીડાવવુ નહી જોય. એને આરામ થી બ કરવું જોઈએ આપણી જોડે પણ ના પણ આપણા મમ્મી પપ્પા એવું જ કર્યું હશે ને, આપણને સમજાય્યું હશે, બતાવીડ્યું હશે, આવી રીતે ચૂડચીડ થોડી કર્યું હશે. હ અમુક અમુક ઘરોમાં તો અ મેં એ પણ જોયું છે કે અ મતલબ એના જે પોતાને મતલબ હોય ને એ લોકો એની જોડે કઈ ખરાબ વ્યવહાર કરતા. હોય છે. કે દાદી તમને ખબર નથી પડતી. દાદા તમને ખબર નથી પડતી એ લોકો એના ઉપર મોટી અવાજ એથી બોલી પાડે છે.
કેમકે એ લોકો એમના ઘરના લોકોને આવું કરતા જોઈ છે. તો પછી છોકરાઓ પર શું અસર પડવાની છોકરાઓ પણ એ જ શીખવાના ને.
હમ.
એટલે મેં પણ બસ્ તો આ વડીલોનું સન્માન કરવું જોઈએ. વડીલો તો આપણા ઘરમાં છે, ને એક ભગવાનના આશીર્વાદરૂપ છે. તો આપણે એ ખૂબ સેવા કરવી જોઈએ. અને એમના દિલથી આપણા માટે કેવા સારા આશીર્વાદ જ ની
હા એ તો છે જ એટલે હવે હું તો પેલા વડી મા મારે એમના દાદા દાદી જોડે જ રતી હતી. હવે ખાલી બે એક વર્ષથી થોડી અલગ રહું છું, પણ છતાં એ બાળકોને મળવા માટે હું લઈ જ જાઉં છું. એ લોકોને પણ તો દાદા દાદી નો પ્રેમ મળવું જ જોઈએ ને
બિલકુલ જો આપણે અલગ રહેવું, એ આપણી મજબૂરી હોઈ શકે કેમ કે ઘણીવાર આપણે આપણા ધંધાના અર્થા નોકરીના અર્થા આપણે આપણા પરિવારથી દૂર રહેવું જ પડે છે. અને આપ આપણા માતા પિતાને એવું હોય કે એમને શહેરમાં નહીં ફાવતું હોય, એ લોકો વર્ષોથી ત્યાં રહ્યા હોય, તો આવી મજા મજબૂરીઓને કારણે આપણે અલગ રહેતા હોઈએ પણ આપણે એમના ટચમાં હોઈ એમની ટાઈમે ટાઈમે એમની સેવા કર. હોઈએ એમને મળવા જ જતા હોઈએ ઘણા તો મતલબ કોઈ મજબૂરી વગર પણ એ લોકો એમની મા બાપ સાથે બહુ ખરાબ દુર્વ્યવહાર કરે.
હા કરે છે. મે તો જોયું છે. અને એક એક આ અમુક લોકો તો એમની જે પ્રોપર્ટી હોય, ને ઈ પણ વે પછી કાઢે છે અને પછી એમને આમ ખુલ્લા છોડી દે છે.
હા મેં પણ આવું છું. છે તો બસ આ જ છે કે ભગવાન એવા એવી સંતાનોને સદબુદ્ધિ આપે કે એમની મા બાપ સાથે સારું વર્તન કરે એમને એવી ભગવાન સ બુદ્ધિ આપ કે મા બાપ ની સેવા કરે આવું કરાય કઈને મા બાપ તો ભગવાન સમાન હોય.
હા. સાચું કય્યું તમે એ લોકોની સેવા કરીશું તો પુરા બ્રહ્માંડ નું આપણને સુખ મળશે પૂરા ભગવાન નું પણ આપણને ત્યાં સુખ મળશે.
અને મા બાપ ને તડછોડીને તમે મંદિરે મંદિરે ભગવાન ના દર્શન કરવા જાાવ એ તમને કોઈ પુણ્ય નહીં મળશે તમારા ઘરના જ ભગવાનને તમે પૂજો તમારા મા બાપની તમે સેવા કરો ને તો તમારા બધા દેવતાઓ દેવી દેવ તઓ ખુશ થઈ જશે.
શુઝ થઇ જશે સાચું કહ્યું તમે. અમુક લોકો જોયું છે ઘરના ઘરના મા બાપ તો ભૂખા મરતા હોય છે એમને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું નથી હોય છે અને બાર પાપને પુણ્ય ની વાતો કરતા હોય છે બાર અનાથ આશ્રમમાં ગરીબોને ખજમા હોય છે તમને ખબર
સાચી વાત અને જીવતે જીત મા બાપને અને જે મા બાપ જીવ તા હોય ને જીવતે જીવતે મા બાપ અને કોઈ દિવસ એમના ભાવતું ભોજન નથી નથીથી કરાવ્યું. અને એજ મા બાપના મહયરા પછી પછ સમાજને બતાવવા ખાતર એમના શ્રાદ્ધમાં પંડિતને બોલાવા જાત જાતનું ભોજન કરવું ને તો એ થોડી એમને પોહચવાનું છે જય્યારે ખાઈ શકે હતા હતા ત્યારે તો તમે નથી કર્યું. હવે મરી ગયા છે તો લો લજે પણ તમે આવું બધું કરો છો તો એ કંઈક તમને એનું પુણ્ય નહીં લાગે સાચી વાત કે નહીં.
એકદમ સાચી વાત છે તમારી આ.
તો આવું જ કરતા રહે છે. તો જ આપણે બસ ભગવાનને આજ પ્રાર્થના કરીએ કે કોઈ મા બાપને આવી કપૂત સંતાન ના આપે એમને બધા બધા ને શ્રાવણ જેવા દીકરાઓ આપે અને
હા હા ચાલો હા મળી જય શ્રી કૃષ્ણ.